હેલો હા મજામાં.
હા હું મજામાં છું બેન તમે કેમ છો?
બસ મને પણ સારું છે હો બોલો બોલો આજે સેના વિશે વાત કરશું.
કઈ નહી આજે તો હું એમ વિચારતી હતી. કે આજકાલ તો બાળકો રમતા જ નથી જરી કઈ. જયારે હોય ત્યારે બેઠા બેઠા ફોનમાં રમે. અને જે ગેમ આપડે બહાર રમવાની હોય એ લોકો ફોનમાં રમે. ચેસ બોર્ડમાં પછી લુડો હવે તો ક્રિકેટ ને ફૂટબોલ એવું બધું પણ ગેમ. એ લોકો ફોનમાં જ રમે છે. તો હવે શેરીમાંય પેલા તો કેટલા બધા બાળકો અને કેટલી બધી ગેમ્સ હતી. અ શેરી ક્રિકેટ પછી બેડમિન્ટન રમ. તા પતદા રમતા પકડમ પકડાય રમતા. હવે તો શેરીમાં કોઈ દેખાતું જ નથી. અને માણસો કેવા થઈ ગયા છે કોઈ બાળકો રમે ને તો એને એનાથી ખીજાય કે અહિયાં નો રમો. જે જઈને રમો એવું બધું કરવા લાગ્યા છે બરોબર ને બેન તમનેે. દેખાય છે હવે આવા કઈ બાળકો હવે તો કોઈ નથી રમતું બરોબર ને.
સાચી વાત છે તમે તો ખાલી વાત કરો છો ને હું તો ખુદ એક્સપિરિયન્સ કરું. કારણ કે મારી ડૂટર પણ નાની છે. આઠ વર્ષની છે તો તમે જોઓ ને કે પેલા આપણેે નાના હતા ને. તો કેવું હતું કે બાર ફ્રેન્ડસ સાથે રમવા જતા આપડા એટલા બધા ફ્રેન્ડસ જોતા કે એક નહી તો બીજા સાથે રમી લેતા એમ. આપડે બધા છે તે મિક્સ થઈ જતા. કોઈ પણ ગેમ હોય ને તો એવું નહી કે ચલો મારો ફ્રેન્ડ છે કે નહી આપડે રમતા. અને જયારે મારી ડોટરને જોવું ને. તો એને એક તો બહાર જવું જો ઓછું ગમે છે બરોબર કે ના હું. ફ્રીશું તો. ફોનમાં જોઈશ અથવા ટીવી જોઈ અને જો બહાર જાય ને. તો બી કેવું કે એ લોકોની વાત હોય ને તો ફોન ની જ વાત હોય ફોનમાં આજે આ નવું છે આજે આ નવું છે. આપડે કેમ છે દોડા દોડીને એમ ફિઝિકલી પણ એક્સરસાઇઝ થતી સાથે એમ. એવું બધું તો એ લોકોમાં આવતું જ નથી. ને એટલું આપડે જે પેલા ભળી જતા ને એકબીજા સાથે રમીને કે ગેમ રમે ને કઈક નવું શીખતા એ લોકો માટે એવું છે જ ને. અને તમે જેમ કહો ને કે હવે ત લોકોને પણ નથી. કે લોકો જો ક્રિકેટને એવું રમતા હોય ને કેમ કે તમે અહિયાં રમ. તો અમારો ઘરમાં કાચ તૂટી જશે એમ. અમને અવાજ થઈ જ તો બપોરે સુવાનો ટાઈમ છે તમારે આરામ એલું પણ એવું ડિસ્ટર્બન્સ છે ને. આપડે મહેનત કરીને જો છોકરાઓને બહાર મોકલીએ ને તો બહાર જઈ ને ઈ લોકોને પાછું આવ જ સાભળવાનું. એટલે હવે છે ને રમત. રમત માટે જે ઈ લોકોને અમે હોય ને કે ના અમારે બહાર જઈને રંમુ છે. એવું બધું બહુ ઓછું થ‌યુ છે તમારી વાત સાચી છે. પણ આનાથી અસર શું થાય છે ખબર છે કે એ લોકો ફોન તરફ એટલે આકર્ષાતા જાય છે. અને એ લોકો ને એમ જે બહાર જઈને બીજા સાથે બોલવું કરવું રમું. સાવું શીખવું આપડે ગેમમાં તો કેવું કે દર વખતે જીતીએ ને. પણ જે હારીએ ને એ હાર એક્સેપ્ટ કરવા માટે પણ અ આપણે રેડી હોઈએ. અને હવે આ લોકો તો જો ઈ ગેમ નથી રમતાને ઈ એટલે શું ખબર માનસિક ભી થાતી હોય છે. કે નાની નાની વાત માં જો એને એનું ધાર્યું ના થાય અથવા એને મન જે હારી જાય ને તો એટલા ડીપ ડિપ્રેશનમાં આઈ જાય છે ને એ લોકો. એબી રેશિયો બહુ વધી ગયો છે. કે ખાલી આ એક રમવા માટે મો મોબાઈલનો વધારે ઉપ ઉપયોગ અને રમત ગમત નથી થતી ને એને લીધે આ પણ મેં નોટ ટીસ કર્યું છે. તમારે શું કેવું છે આની માટે?
બરોબર છે. અને હું તો એમ કહું છું.
એ છે.
કે રમત ગમતથી શરીરના દરેક અંગોને કસરત પણ મળે, અને શરીર લચીલું પણ બને છે. પ્લસ હવે તો બધા અ શેરીમાં રમતા નથી, મેદાનમાં જઈને રમતા નથી. પન જો રમીએ રમે ને તો એક એમને મનોરંજન સાથે કસરત પણ મલી લે. એટલે બેડમિન્ટન છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, આવું બધું તમે રમો તો તમને મજા એ આવે, તમારે ફ્રેન્ડસ સાથે રમો. તો તમારી મિત્રતા પણ સારી થાય. તમારી બોડીને કસરત પણ મળી રે. પ્લસ તમને મનોરંજન મળી રે. તમારું શરીર લચીલું થાય, તમારા દરેક અંગો ફિટ રે. તમારું હોર્મોનલ બેલેન્સ છે, તમારી ચરબી ઘટે શરીરની. આ બધાં કેવાય ને કે ઓલઇન વન ફાયદા થાય. ર રમતોથી, કસરતને પ્લસ. મેં એકવાર છાપામાં વાંચ્યું તું કે એક કલાક તમે રમો અથ અથવા કોઈ પણ શારીરિક. કે એક્સરસાઇઝ કરો જેમ કે તમે હાલો, જોગિંગ કરો, બેડમિન્ટન રમો. એનાથી તમારા શરીરમાં જે એકદમ ડિટોક્સ થઈ જાય તમારો બોડી એકદમ. તમારા બોડીમાં જે કચરો હોય ઈ બધો પરસેવા વાટે નીકળી જાય. અને આવી રીતે રોજ એક કલાક રમત ગમતથી એક્સસાઇઝ થી ડાયાબિટીસ બીપ પી જેવા અમુક ગંભીર રોગો છે ને. એનાથી પચાસ ટકા ખતરો ઓછો થઈ જાય. અને આપણું બોડી પણ એકદમ સ્વસ્થ રે, શરીર પણ આપડું સુડોલ રે. અને હવે તો એવું છે કે રમત ગમત માં તમે આગળ વધો ફિલ્ડમાં તો હવે એવું નથી કે ભણવામાં જ તમે આગળ વધી શકો. રમત ગમતમાં પણ જે આગળ વધે એના પણ ઘણા સારા ફિલ્ડ હોય છે, એમાં પણ એ લોકો ફ્યુચર બનાવી શકે છે. કરિયર બનાવે છે. અને હવે તો સરકાર અ રમત ગમતને એટલું પ્રોત્સાહન આપે છે. કે જે રમતમાં આગળ વધે સ્ટેટ લેવલ ઉપર છે કે નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ એ લોકોને કોલેજ અને સ્કૂલમાં સ્કોલરશીપ પણ આપવા માંડી છે. તો સરકારના આટલા પ્રયાસો છે. મા બાપ એમ ઈચ્છે છે કે બાળકો પણ અ રમત ગમતમાં જોડાય. તો આપણેે કોશિશ કરવી જોઈએ કે આપણેે રમીએ, આપડા બાળકોને રમાડીએ બરોબર ને બેન?
સાચી વાત છે. પણ આમાં તમને ખબર છે કેવું થાય છે, મા બાપ ઈચ્છે છે કે એના બાળકો આગળ વધે. પણ કેવું છે કે બધું આપડા ઈચ્છવાથી ના થાય ને. બાળકો એબી જોવે છે કે મમ્મી પપ્પા મને કે છે પણ ઈ પોતે એની લાઈફમાં એપ્લાય કરે છે? જેમ જે મારી જ વાત કરું ને તો આખો દિવસ ઘર નો કામ કર્યા હોય ને તો એટલા થાકી ગયા હોય ને તો હું હું ખુદ જ નથી વિચારતી કે મારે બી ફિટ રહેવું જોઈએ એમ. કે મારે બી એક્સરસાઇઝ ને એવું કરવું જોઈએ. અને ક્યારેક તો ફ્રી હોઉં ને તો બી એમ તને થાય છે કે ના બહુ થાકી ગઈ છું એમ હવે થોડુંક રિલેક્સ થાઉ અથવા હું પણ ફોન લઈને બેસી જાઉં છું એમ. તો મને પણ ક્યારેક એવું થાય કે કેમ મારે હવે એક્સરસાઇઝની જરૂર નથી હવે. અત્યારે કેમ જેમ જેમ ઉંમર વધતી જાય એમ આપણને લેડીઝ ને બી હર્મોન્સને લીધે કે કાઈ પણ કામ ઉમર ને લીધે આપણને બી દુખાવા ને એવું રહેતું હોય. પણ હું બી હું જો હું બી મધર જ છું. હું એવું ઈચ્છું છું કે મારી છોકરી કરશે પણ તમારી આ વાત છે પરંતુ પહેલા મારી વાત હું જો શરૂ કરીશને તો ઈ બી ઓટોમેટિક શરૂ કરશે કારણ કે ઘણી વસ્તુ એવી એસપિરયન્સ કરી છે કે મારા કહેવાથી નથી કરતી. પણ એ મને જોઈ ને છે ને જલ્દી શિખી જાય. એટલે તમારી વાત સાચી છે કે મારે હવે હું જો શરૂ કરીશ ને તો ઈ બી શરૂ કરશે. થોડુંક થોડુંક હું ટ્રાય કરું છું કે કેવું અમે વોક કરવા તો હું નથી જઈ શકતી બરાબર છે. પણ બને ને તો જો લિફ્ટને બદલે હું છે ને સીડી યુઝ કરું કે એમ થાય કે ઈ બાને એટલું અ ચલાય જાય મને એટલો બધો ટાઈમ નો ફેર પડતો નથી એમ. અને પછી કેવું કે મારી ડોટર જયારે મને પરાણે લઈ જાવ સાયક્લિંગ કરવા કે ચાલ સાંજનો ટાઈમ છે ને થોડોક ઓછો તડકો હોય ને તો પંદર વીસ મિનિટ અડધી કલાક એને લઈ જાવ. તો ત્યારે થોડુંક થોડુંક આમ કેવું ચાલી આપણે પ્રોપર જોગિંગ નથી થતું. પણ થોડુંક થોડુંક વોકિંગ કરું છું આ આહારમાં ધ્યાન રાખું કે હું પછી કેવું કે ખોટું જંક ફૂડ ને એવું બધું બહુ નથી લેતી એમ પણ તમારી વાત સાચી છે કે આ બધું મારે પણ કરવું જોઈ કારણ કે અત્યારે આપણે એવી મેન્ટાલિટી છે કે જો જીમમાં જઈએ ને તો આપણે ફિટ રહીએ. પણ આ તમે જે જોગિંગ ની વાત કરી ને એ વાત સાચી કે જોગિંગ કરીએ કે બીજું કઈ કરીએ અડધી કલાક તો એટલું ટોક્સ થઈ જાય છે શરીરે તો હવે તમારી આ વાત પર હું પણ એટલું ધ્યાન રાખું છેમ બીજું તમારું શું કેવું છે એ વાત માટે
હા બરોબર છે અને અ જો બાળકને નાનપણથી જ મમ્મી પપ્પા રમવાની ટેવ પાડે હવે બરોબર છે કે આજનો જે જમાનો છે એમાં બધાને મમ્મી ને આખો દિવસ ઘરનું કામ હોય અને હવે તો એવું નથી કે મમ્મીઓ પણ બહાર કમાવા જાય છે. અ પપ્પા ને પણ બાર કમાવા જવાનું હોય એટલે મા બાપ સરખી રીતે બાળકોને એવી રીતે પ્રોત્સાહન ન આપી શકે કે તમે રમો પણ હું એમ કહું છું, કે મા-બાપ એટલું કરી શકે કે બાળક જયારે રમતું હોય ત્યારે એ જ્યાંરે રમે ને ત્યાં તમે ખુરશી મૂકીને બેસો અથવા તો ઈ જ્યારે જીતે ત્યારે તમે એને માટે તાળીઓ પાડો. એ ઈ રમે એની માટે તમે એને વસ્તુઓ લાવી દો. કે ચાલ આજે તું બેડમિન્ટન રમે એન માટે બેડમિન્ટનની કીટ લાવી દયો ક્રિકેટ ની કીટ લાાવી દો એવું બધું કરો ને તો એને એમ થાય કે વાહ આતો મને રમવા માટે વસ્તુઓ અપાવી દે છે તો એમ કરીને બાળક રમમાં જાય. બાળક ને તો એટલું જ જોઈએ કે મા-બાપ મને કંઈક લાવી દે રમવા માટે અથવા તો હું જ્યાં રમું ત્યાં મારા મામ-બાપ મને ઉભા-ઉભા જોવે અને એવું હોય કે તમે કોઈક દિવસ ફ્રી હો તો અઠવાડિયામાં એક વાર તમારે બાળક સાથે રમવું જોઈએ. રવિવારનો દિવસ બધા લગભગ તો ફ્રીજ હોય. એટલે રવિવારના દિવસ એટલું તમે થાકી જાઓ એટલું બાળક સાથે નથી રમવાનું પણ થોડુંક તમેને એની સાથે ચાલો, દોડો, બેડમિન્ટન રમો, કાઈ નહી તો દડો પકડવાની રમત એવું બધું નાનું-નાનું કરશો ને તો એ બાળકને રમતમાં રસ જાગશે. ને તમારે એવું પણ કરી શકાય કે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ તમે બાળકોના બધા જે ફ્રેન્ડસ હોય એને તમારા ઘરે બોલાવો એને તમે ભેગા કરીને કઈક રમાડો. અને પછી રમીને બધા થાકી જાય ત્યારે એને કઈક પીવડાવો નાસ્તો કરાવો. તો બાળકોને મજા આવે. અને એને એમ થાય કે આ તો મને મારા ભાઈ બંધો સાથે પણ રમવા મળે છે. મજા પણ આવે છે અને પ્લસ નાસ્તો કરવાની ભાઈબંધો ને મળવાની એ રીતે મજા આવે છે. તો ધીમે-ધીમે એ રીતે મા-બાપ બાળકોને ટેવ પાડી શકે. હવે, ચાલો આ જમાનામાં એવું તો શક્ય ન બને કે રોજે-રોજ બાળક રમે. કારણ કે આજ આજકાલ તો ભણતરનો ભાર પણ એટલો છે, કે બાળક સમય ન કાઢી શકે. બહું નાની ઉંમરથી જ બાળકો ભણવાનું પ્રેશર હોય. પણ અઠવાડિયામાં કમસે કમ ત્રણ થી ચાર વખત બાળક રમે તો એની ફિટનેસ માટે સારો પ્લસ હમણાં તો મે એમ વાંચ્યું છે. કે બાળકોમાં આવી બધી એક્ટિવિટીસ છે પછી રમત-ગમત ઓછી થઈ જવાના કારણે બાળકોનું બાળકોમાં સ્થૂળતા એટલે કે કેહેવાય ને ઓબેસિટીનું પ્રમાણ ખુબ વધી ગયું છે. જંક ફૂડ ને એવું બધું ખાવાથી પ્લસ અમુક કસરત નથી થવાથી બાળકોને આંખે પણ ચશ્મા આવે છે, શરીરમાં પણ નાની-નાની ઉંમરે બાળકોને હવે તો ડાયાબિટીસને બીપી થવા માંડ્યા છે. તો જો તમે બાળકો સાથે વોકિંગમાં કરવા જાવ અને મેં તો એવું વાંચ્યું છે, કે ઘાસ ઉપર તમે ખુલ્લા પગે ચાલો બાળકો સાથે તો બાળકને ચશ્મા આવવાનું પ્રમાણ ઓછું થઈ જાય પછી એક એકદમ બધા હોર્મોન્સ કંટ્રોલમાં રહે તો આવું બધું કરો. તો રમત ગમતમાં તમને મનોરંજન પણ મળી રહે. અને તમારી ફિટનેસ પણ એકદમ જળવાઈ રહે, બરોબર ને બેન?
સાચી વાત છે, અને હવે શું કે શહેરોમાં છે ને પેલાની જેમ ટુર્નામેન્ટની બદલે ફ્લેટ વધી ગયા છે. એટલે જે રમવા માટેની જે જગ્યા હોય તો હોય ને. એ જગ્યા બી એટલી કપાઈ જાય છે અને પાર્કિંગો એટલે કેવું બધાના વેહકલ્સ પડ્યા હોય એટલે એવી રીતના બી લિમિટમાં રમવું પડે હવે, જો આપણે લીધે વ્હીકલ્સને નુકસાન થાય તો એ બી ફ્લેટમાં અલાઉવ નથી હોતું. એટલે તમારી વાત સાચી છે કે આપણે અઠવાડિયામાં બે-ત્રણ વખત બાળકોને ગાર્ડનમાં કેવી જગ્યાએ લઈ જઈ શકીએ અનેને રમવા માટે અને કુદરત ની સાથે રહેેવા માટે ઝાડ છે પશુ પક્ષી હજી નાની ઉંમર માં શું આવું બધું જોઈને પણ એ લોકો ફ્રેશ થઈ શકે છે એમ તેવું બધું કરાવવું જોઈ અને આજે સૂર્યપ્રકાશમાં જઈએ જો વહેલી સવારે લઈ જઈએ હવે તો વિટામિન ડી પણ મળવું બાળક માટે એટલું મુશ્કેલ થઈ ગયું છે ને કારણ કે સવારના વહેલા લે જતા રે તો વેન માં કેવી રીતના જાય છે અને આપડણે શું હતું કે આપણે ક્યારેક સાયકલ લઈને જતા હવે ડિસ્ટન્સ એટલું બધું વધી જાય છે ને ત્યા ઈ લોકોને જાતે મોકલવા તો શક્ય નથી તો આ વાત સાચી છે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત આવી રીતના લઈ ગયા હોય રમવા અને એ લોકોને આપણે પ્રોત્સાહન દઈએ કે તમે રમશો તો અમે તમને આમ લઈ આવી દેસુ અથવા તમારા ફ્રેન્ડ્સ સાથે રમો, તમે ઈ બાને મિક્સ થતા શીખો, બધા સાથે વાતો કરતા શી ઓ ક્યારેક જીતવાની ખુશી લઈ શકો અને જો હારી ગયા હો ને તો ઈ બી એસેપ્ટ કરતા શીખો એ વાત એકદમ સાચી છે તમારી ચલો હવે આપડે બીજી વખત મળીએ મારે એકચુઅલી છે ને મારો છોકરાને સુવડાવવાનો છે આપડે પછી મળએ
ચોક્કસ ચોક્કસ આવજવાબ
હા આવજો હા